હા નમસ્તે.
નમસ્તે-નમસ્તે હલો
જમી લીધું?
શું ચાલે બીજું મજ આવ જમે લીધું.
હા-હા બોલો તમાર જે એવું ચાલે છે? હા અમાર તો બધું સારું જ ચાલે છે.
હમ
ના તો મારે જેવું ચાલે છે?
બસ મજા જો મોજ છે, લેર છે.
એવું છે, આ
હા જિંદગીમાં જોઈએ છું, ભાઈ બંધો સિવા કેમાં જાય છે, સબંધો
અચ્છા ના ઘરમાં વધારે કેવું ચાલે છે?
બસ બધા મજા છે, આ બધા જો સોંત બધા પેલા ફોન જોુવો પેલા ટીવી જોુઓ એક બાજુ બા સીરયલો જોવો. આવું બધું ચાલતું રહેેતે તોવા બધા કેવું પોત પોતાના અમુક લખ વાંચો લખ બધું
ઓહા ભણવાનું બીજું બધું કેવું ચાલે છે?
ભણવાનું તો બધા ફર્સ્ટ ક્લાસ છે, છતાં તો પોત પોતાની લાઈફ માં બધા બિઝી છે.
એ તો એવું જ રેવાનું અત્યારે રમણું એવું છે.
હ કોઈ પોતાની જિંદગી મજા કરે કશું કરતા નથી.
પોત પોતાની જિંદગી એ મજા કરે છે.
હા બોલ કજો કોઈ ન વિચારો ના પોતાની જિંદગીને પોતાની જાતે વિચારવાનું હોય અમને
સાચી વાત પોતાની જિંદગી બધું સંબંધોમાં
હા શું સાબંધ તો શું?
હા એટલે તમારા સંબંધો છેશે અ સારું વાળું અહિયાયા તો એવું જ છે, ને તે સંબંધો સારા હતા નહી
સંબંધો સારા નહી એ તો બધે જ આખી જિંદગીમાં આ કળિયુગ છે, કળિયુગના જમાનામાં બધું એવું ધ્યાન તોય
સંબંધો કોઈને હારા ના હોય સંબંધો કેવું છે આપડે ટકાઈ રાખવા પડે સમજે. કોઈક બોલતું હોય તોા વધારે બોલા ત. આપડે થોડું શોન થઈ જઈએમજ કોઈ ગરમ થાય તો આપડે શોન થઈએ પાછ આપડે ગરમ થાય તો હોમી વાળા. એટલે બે બાજુ બેલેન્સ રાખવું જરૂરી છે.
સારું અહિયાં તો અમારા ભાઈબંધુ એવા છે ને તો સંબંધો તો સારા નથી સારા.
ના ના.
આપડે સંબંધો રાખીએ પણ. સામે વાળો સંબંધો ના રાખે એવું છે આપડે જે વસ્તુ કરતા. હોય એ અમના ગામમાં નહ એવું હોય.
હા એટલે એ તો કેવું છે સંબંધ વસ્તુ એવી છે ને કે. પોત પોતાની લાઈફની અંદર પોતાની જિંદગી હોય સમમજ. કોઈ આપણ કઈ ના. કશું ના કરે એવું વાતો અને સંબંધો મેં આજ લગીને જો ભાઈબંધો રાખ. હના બધા વ્યવસ્થિત રહે.
બધા વ્યવસ્થિત ચાલું એક રાતે ફોન કરીએ ને તો એ બધા હાજર થઈ જાય અત્યારે.
સાારા અહિયાયા તો એવા ભબંધો મળ્યા છે ને તે ઉપર આપડી ખોદા નીકળ્યા.
અ એ તો ખોદણી તો બધી ચાલતી જ જો. આગળ પાછળ બધા એ તો હોય ને એ તો હું ત એવું જ માનું. કે મારું તો એવો જ નિયમ છે કે એક જગ્યા ઉપર જ્યાં કોદણી થાય ને. ફરીવાર ત્યાં મોડું ફેરવ ફેરવવાનું જ નહી કેમ સંબંધ. એવી વસ્તુ છે ને કે સાાચવવી જવાબદારી આપડી છે.
આપ પડી છે.
સંબંધો કેમના સારા રાખવા કેમનું શું છે એ બધું આપણા ઉપર આધારિત છે આમ જે.
આપડો સારાને તો બધા સારા. રિલેશનશીપ આખું બહ અઘરું નથી એમ પણ રિલેશનશીપ. ટમાં ટકવો એ સૌ.
એ બહ મહત્વનું છે.
હડ એમ તો વાત કરું તમને જો મારા ફ્રેન્ડ છે એક. આજે આમ તો કોલેજ. માં અમે મળ્યા ત બરોબર ફર્સ્ટ ટાઈમ કોલેજમાં મળ્યા ત્યારથી ભાઈબંધી જે થઈ ગઈ ને. અત્યારે તમે અડધી રાતે ફોન. ી રાત્રે ફોન કરો ને તો એ ઉભો થઈ જાય મારે સમજે. અડધી રાતે પૈસા ની જરૂર પડે ને. અડધી રાતે પૈસા મોકલાય દે એ બાબત. તો કોઈ દાડો એજ નહી સમજે.
એ સંબંધો સારા હાચવી રહ્યા હોય તે છે.
હમ શ. હા સંબંધો સાચવી જ રાખે છે એમ. સાચવવાની જવાબદારી આપડા ઉપર છે બીજું કશું જ નથી. હવે કોઈ અમે બોલતું હોય તો આપડે થોડા નરમ રહીએ બરોબર બાકી મેં મારા ભાઈબંધો. હાજર કર્યું છે ને મેં સંબંધો હાજર કર્યું છે ને એવું ક્યાંય નથી કર્યું સમજો. રિલેેશનશપ. હ તમને કું કે રિલેશનશીપમાં રહેવું મહત્વનું નથી રિલેશનશીપ ટકી. ટકી રહેવું ને એ મહત્વનું છે.
એ મહત્વનુંસાર.
બને. બંને બાજુ હ તમને એક વતુ કરું કે કોઈ પણ બંને બાજુ રિલેશનશીપમાં હોય. બરોબર હવે બંને બાજુ રિલેશનશીપમાં હોય તો બંને જણા શું કર
હ નને જ હંચી
બંને જણા ન રેવું પડે એમ બંને જ એક બાજુ ર રહેવું પડે હા
બડા
એક બાજુ રહેવું પડે બંને બાજુ કેવું છે કે આમ છે તેમ છે એવું બધું ના જો એક બાજુ થોડો જતું કરતો હોય તો સામેવાળાને જતું કરત પણ સામે વાળું જતું કરતું નથી જો જતું કરો ને તો રિલેશનશીપ થતી જ
ટકે ઉુંવાળ સંબંધોમાં એ જ છે મહત્વનું એ જ છે
હા અતાાર લગીન છે ને અાર લગીન જેટલા મોટા રિલેશનશીપમાં ટકી રહ્યા ને એ ટકવું હોય ને એ ટકવું હોય ને તો પેલા રિલેશનશીપમાં આવતા પેલા તમારે એકબીજાનું ફ્રેન્ડ બનવું પડે
ફિયાન બનવું પ ત્યારે રએશનમાં હોય
હા એક બીજા ના ફ્રેન્ડ બનો ને એટલે તમને ફ્રેન્ડમાં જે જાણવા મળે ને એ બીજે ક્યાંય ના મળે બંને ફ્રેન્ડ ખુ ખુલાસીન વાત કરી શકે છે આજે કે આપ પ્રોબ્લમ છે તેમ પ્રોબ્લેમ છે એ તમે ઘરમાં કોઈને ના કહી શકો
કોઈ ઘરમાં કોઈ ના નાખ
હા પણ તમારા ભયબન હોય ને તો તમે ભયબંધ ન બધું જ કે તમે ફ્રેન્ડ પ હોય ને તો ત્યાં ફ્રેન્ડશીપ કરી શકો રિલેશનશીપમાં ક્યાંય ના કહી શકો તમે
દસંગ સીટમાં કોને
હા આ બધું બઉુ છે એમ અંદર જોવું પડે આ રીતે કેમનું કરવું શું કરવું ના કરવું બધું બહુ થાય છે
હા હા
સમજ અતાર ઘણા રિલેશનશીપ તૂટી પણ જાય છે કેમ
તૂટી પણ જાય છે બરોસ હોવું કરે
ભરોસો સૌથી વિશ્વાસઘાત કરવો એ બહુ અઘરો છે પણ આ તો કેવું છે કે ભરોસો કરી રાખો ને એ બહઉ મહત્વનું છે
મહત્વનો છે
બસ તમે વાત કરો કે પછી તમે કોઈ પ્રોફેશન કર એટલે બધું જ આવ માણસ ના તમે રિલેશનશીપ ની વાત કરીએ તો મેં તમને કહ્યું પેલા ફ્રેન્ડશીપમાં રહેવું પણ એકબીજાને જાણવું પણડ બંને વિશે પેલાનો શું ગમે છે સામે વાળાને શું ગમે છે બરોબર એટલે એકબીજા આવો સમજો કે સામે વાળા નથી ગમતું તો તમને એ લેટ ગો કરાવ સમજે તમારોબ તો તમે કઈક પોતાના માટે કજો એવું છે કે કંઈક પામવું હોય ને તો કંઈક છોડવું પડે
કંઈક તો સોરૂુંડે વાત તો હાચી છે
સમજે છોડવા છોડવું જ પડે એમ તમારે હવે આમ તો જો મારે અ એક ફ્રેન્ડની વાત કરીએ તો બંને જણાના પહેલાં તો અું ફ્રેન્ડશિપમાં રહ્યા છીએ.
હ
બને જેના રિલેશનશીપ જે શિપમાં આવ્યા પછી પણ એમ લોકોનો છેલ્લે તો છૂટવાનો જ વારો આયો કેમ કે બંનેને એકબીજા ઉપર અ અધૂરો વિશ્વાસ હતો એમ.
અધૂરો વિશ્વાસ હતો.
હવે પૂરો વિશ્વાસ કરો તો તમે સંબંધ છેક સુધી ટકી રે ને હું તો માનું ન એક જ વસ્તુ છે કે સબંધ જો ટકાઈ રાખવો હોય રિલેશનશીપ ટકાઈ રાખ્યું હોય ને તો સૌ સૌથી મહત્વ ભરોસો તમે એકબીજા ઉપર ભરોસો કરો ને સપના ગમે તેના પૂરા કરવા હૈ. હ તમે એકબીજા ઉપર ભરોસો કરીને દરેક ના સપના પૂરા કરવા સામે વાળી વ્યક્તિ ના સપના પૂરા કરવા તો તમે સપના પૂરા કરી શકો છો સમજ્યા.
હા સમજી જ્યો.
હા એજ રીતે જેમ. કે તમે કેમનું શું કરશો કેમના ના કરશો આ કરશો ના કરશો એવું નઈ. તમે સામે વાળાનું આ સપનું છે તે સપનું પૂરું કરવામાં તમે હેલ્પ કરો.
હેલ્પ કરો હાચી વાત.
હમજ્યા તો રિલેશનશીપ છે, હવે સામે વાળાના આ બનવું છે તો એ બનવા પાછળ તમે બનશો તો સારું રેહશે.
ઈ તો સારું રેશે.
અન જે
આ રીતે છે એમ અવે રિલેશનશીપમાં ટકી રાખવું બઉ અઘરું નથી એમ પણ એક વિશે પાચ રાખીને જો આગળ વધવું ને એ બૌુ થી સારું કેવાય સમજ્યા
પણ નિયસિર ન શીવમાં જેને મેનત કરવી હોય એ તો કરી જ શક છ આગળ વધવું હોય એ તો કરી શ આગળ વધી જ શકે છે.
વધી જ શકે પણ એમાં એ જે માણસ હોય એની જોડે કોઈ એપ્રિસિએટ કોઈ માણસ કમ્પ્લેટ એની જોડે ઊભો હોય કે હા હું તારી સાથે જ હું. તું ગમે તેવું તારું સપનું હશે હું તારી મદદ કરીશ
મદદ કરીશ.
એવા ઘણા બધા સંબંધો હા સ્વાભાવિક જ છે ને કે તમે કોઈનું સપનું પૂરું કરવા જો તો તમને સારું લાગે કે ના મેં કરી બતાયુંન મેં ભરો બાકી રોકટોક કરોન તો સારું ના લાગ
સારું ના લાગે હે, સાલો પેલો ક કરતો હોય તો પહી એને ગભરામણ થાય કે સાલુ આ ટોકે સે એ એવું થાય.
હિંમત આલ એક જાતની હિંમત આવ કે તમે હિંમત કરી શકો છો તમે આ કરી શકો છો. તમે આ નથી કરી શકતા ના કરી શકશો તમે કરો હું તમારી સાથ આપું છું તમને પ્રોબ્લમ થશે હું કરાવું છું. તમને આ પ્રોબ્લમ હશે હું આગળ
હું આગળ વધાર.
એ એ રીતે સંબંધ ટકી રે એમ હા ટેકા ઉપર હો કે સંબંધ ટાકવા આ કરવા થી ના સંબંધ ટકાવી રાખવા માટે તમે સામે વાળાને હિંમત આપો તમે તમારો ભરોસો રાખો કે ના આ માણસ આમ છે મારે એનો સાથ આપવો જ જોઈએ. આજે આજે ભયબંધી ની વાત કરીએ ને તો ભયબંધીમાં હા.
આપડે એક ઉદાહરણ તરીકે આપડણે એક લઈએ કે વૃક્ષ ઉપર આપડણે ચડવું હોય તો આપડે એ વ્યક્તિ થી ચ ચઢાઈ શકતું ના હોય તો આપણે ટેકા ઉપર થી આપણે ચઢાવ શકીએ એવી રીતે તમે કેહેવા માંગો છો એમ ને
હા એ તમે ટેકો આપો એમ સમમજે
હા
હા તમે ટેકો આપો એમ એવું એનો મતલબ કે ટેકો આપો તમે
હા એવું જ થયું ને
હમ એ રીતે ઘણું છે ટેકો આપશો તો આગળ હેડશે બાકી નહી હે
તો તો જ આગળ વધા છે બાકી નહ વધારે એમ
હા આવું છે એમ સંબંધો ભયબંધી ટકાવી હોય ને ભયબંધી હંમેશા ભયબંધી ટકાવી હોય ને તો યાદ રાખવાનું કે ભાઈ બંધી કોઈ દાડો ગદ્દારી નહી કરવાની
ગદ્દારી નહી કરવાની
ભાઈ વહી હા ભ ભાઈબંધીડ ગદ્દારી ન કરવા ભયબંધીમાં મોજેજ કરાવડાવવાની અને એકબીજા ઉપર ભરોસર એકબીજા ઉપર ભરોસો રાખવાનો કેવું હા તારી તારી મમ્મી છે મારી મમ્મી જેવી છે તારી બેહેન છે મારી બહેન જેવી છે જો આવો આ રીતે તમે હેળો ને તો તમારી ભયબંધી હંમેશા ટકી રહેે અને એવું છે જરૂરિયાત પ્રમાણે આજે એનો જરૂર છે તો તમે ઉભા રહો તમાર જરૂર છે કે એવો ઉઊભો રહે તો જ આ ભાઈબંધ અસલ કેવાય નથી ટકી રહ્યા બાકી કોઈની ટકી હા ટ્રાય કરી જોવાનું તમારે તમે ટ્રાય કરી જોવાનું શું કરું શું નહી આપું ટ્રાય કરતું રહે સમજે
હા હા
બોલો બીજું કઈ હોય હવે ઊંઘવાનો ટાઈમ તો થઈ ગયો છે ને
હ હવા ઘેતા
હ ચલો ચલો ગુડ નઈટ
હા ત ગોડ ના ચાલો હા મળલે ચાલો હા બાય બાય